હલો, કેમ છો.
હલો હલો
હા, કેમ છો, તમે
હલો
તમારો અવાજ આવી રહ્યો છે મને
હલો, અવાજ આવે છે, મારો
હા, તમારો અવાજ આવી રહ્યો છે મને
હલો હલો
હા તમારો અવાજ આવી રહ્યો છે.
અચ્છા. આવી રહ્યો છે હા, મને એમ થયું કે આવાજ નથી આવતો કઈ વાંધો નહી ચલો આજે આપણે આ વાતો કરીએ કેવાય ને કે પ્રકૃતિની સૌથી સુંદર ઉપદેશનો એટલે કેહેવાય. કે વરસાદ અને ઘણીક વાર ખબર છે, તમને એવું કે લોકો છે ને વરસાદ સાદ આવે છે ત્યારે એમ બહાર જાય છે એટલે ઘણીક વાર એને આપણે એક નવું નામ આપીએ છીએ કે ટ્રેકિંગ ટ્રેકિંગ માટે જઈએ છીએ. તો તમને એવું નથી લાગતું કે અ જયારે વરસાદ આવે ત્યારે આપણે પણ કેહેવાય ને કે આકાશમાં કાળા વાદલો છવાય છે અને પહેલી ટીપા ધરતીને જયારે પર્સે છે. ત્યારે જ માત્ર માટીની જે ભીની ભીની મહેક હોય છે એ આપણને, આપણે એમ કેહેવાય ને કે એને સુગંધ એની પામીએ છીએ અને જયારે બહાર જઈએ ત્યારે આખી જગ્યાએ આપણને હરિયાળી ને માત્ર હરિયાળી જ દેખાય છે. તો એવો જયારે વરસાદ વરસે અને આપણે જયારે પ્રકૃતિના ખોડેમાં રમીએ છીએ અને બહાર જઈએ છીએ. તો ખરેખર કેવાય ને કે મને એવું લાગે છે કે જીવનનો જે સાચો મજો હોય છે આપણે ત્યાં પામીએ છીએ. તમને શું લાગે છે એ વિષય ઉપર
હા એ તો તમે સાચી વાત કીધી હો એકદમ કે મતલબ કેવાય ને કે ટ્રેકિંગ જે છે. વરસાદમાં ટ્રેકિંગની મજા તો છે સરસ જ આવે કેહેવાય થોડું પણ મને લાગે કે આ વસ્તુ રિસ્કી પણ છે, હો. અ જેમ કે કહેવાય ને કે ટ્રેકિંગ અગર આપણે વરસાદમાં કરવું છે તો તમને બહુ ધ્યાન રાખું પડે અને ઘણી બધી વસ્તુઓ મને લાગે કે આપણે આપણા સાથે રાખવી જોઈએ ટ્રેકિંગ કરવા માટે અ એટલે કે જેમ કે ટ્રેકિંગ એટલે આપણે પોતાને બચાવવા માટે કેહેવાય ને કે આપડે પેલા તો મને લાગે ફર્સ્ટ એડ છે જે નાની નાની વસ્તુઓ છે જેમ કે રૂત થઈ ગયું ક ઓનમેટ એવા થઈ ગયા એું કઈ અ ગોળી થઈ ગઈ આપડે કે આપડે કઈ મતલબ ચક્કર વગેરે આવી ગયો કે આપડણે જેમ કે અ કવાય ને કે સારું નથી લાગતું તો હવ. મતલબ એનું કેહેવાય ને કે રાખીએ આપણે આ બધી વસ્તુ આપણા સાથે તો આપણને સારું પડે આપણે કેવું કે આપણે ટ્રેકિંગ માટે જાશું તો ડોક્ટર તો ત્યાં અવેલેબલ નહીં હોય. તો આપડણે કેવું છે કે આપડણે પોતાનું ધ્યાન રાખી શકીએ અને કહેવાય ને ટ્રેકિંગમાં ખાસ કરીને વરસાદ ની ચલો મજા તો આવે જ આપણેે મજા લઈ શકીએ કે નવા નવા જગ્યાઓ ગોતી શકીએ આપણે ગુફાઓ જોવા મળે આપણે પણ કેહેવાય ને કે જોખીમ પણ હોય છે ત્યાં. તો આપડે કહેવાય ને કે અગર ટ્રેકિંગ માટે જવું છે તો મને લાગે કે ઘણા બધા લોકોને સાથે આપણે મળીને જવું જોઈએ તો કેવું આપણેે એકબીજા ન ધ્યાન રાખી શકીએ. આપણે કેવું કે જંગલમાં જેમ કે જતા હોય આપણેે તો ત્યાં આપડું કેવું છે કે અ કોઈ જાણીતું ના હોય જાનવર પણ ઘણા બધા હોય ત્યાં ઘણા બધા કેવાય ને કે ખૂખ જાનવર હોય ત્યા આપણે સિંહ કે કહી દયો તમે કે વાઘ છે કે બીજા ઘણા બધા એવા જાનવરો. તો એવા થી પણ આપડણે બચવું છે. તો ટ્રેકિંગ કેહેવાય ને કે મને પણ બહુ જ ગમે કરવું પણ કેહેવાય ને કે એક બે વાર કરી છે મે પણ એટલું મોટું કહેવાય ને પહાડ અહીંયા મારે એક બાજુમાં છે તે ચડ્યું હતું તો એટલા પછી ઘરે આવીને પોગ દુખ્યા હતા પણ કેહેવાય ને કે ત્યાં જઈને તે ચડીને એના ત્યાં પછી કેવાય ને કે ભેળ બનાવીને ખાવું એટલી મસ્ત લાગે ને મજા ઠંડી હવા આવતી હોય
અને કેહેવાય ને કે એકદમ મસ્ત વાદળા પણ દેખાતા હોય આપડે એમ લાગે કે વાદળામાં પણ આપણેે જ ત્યાં છીએ અને કેહેવાય ને કે એક અલગ જ આપણે અ પ્રકૃતિનો આપણે કેહેવાય ને કે જોવા મળે છે અ એક દૃશ્ય નવો દૃશ્ય કે જે આપણે જે કોઈ દિવસ નથી જોયું આપણેે અને ત્યાં એટલી શાંતિ લાગે મનને આનંદ મળતો હોય ત્યાં તો ટ્રેકિંગ તો મને લાગે બધાને કરવી જોઈએ અને આ સિઝનમાં તો ચોક્કસ બધાને કરવી જોઈએ પણ પોતાનું ધ્યાન રાખીને કર જોઈએ આપ પાસે મને લાગે સાધન સામગ્રીઓ પણ હોવી જોઈએ ટ્રેકિંગ માટે લઈ જવા માટે અને ખાણું પીણું પણ આપણે સાથે રાખવું જોઈએ કે આપડણે સમજો ત્યાં ભૂખ લાગી છે કે કંઈ પણ થયું તો આપણે કેવું છે કે ત્યાં જઈ શકીએ અને ઘણા બધા એવા
છ પ્લેસીસ કહેવાય ને કે ત્યાં લોકોએ અરેન્જમેન્ટ પણ કરી છે ને ઘણા બધા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાર પણ હવે ટ્રેકિંગ માટે લઈ જાય છે તો મને લાગે એ લોકો સાથે જવું છે ને વધારે સારું. પડે એકલા જવા કરતા એ લોકોને કેવું બધું ખબર હોય કે કયા કઈ વસ્તુ મળે છે અને ઘણા બધા લોકો સાથે હોય તો કેવું છે કે ટ્રાવેલ્સ ટૂર્સ વાળા સાથે જઈને આપણે બુકિંગ કરીને તો બીજા નવા લોકો સાથે પણ આપણે જાણવા મળે બીજા નવા લોકો સાથે પણ આપણી ઓળખાણ થાય છે અને કોન્ટેક્ટ વધે આપડાને વધારે લોકો હોય ને તો વધારે મજા આવે એકલામાં તો આપડણે બોર થઈ જાય તો મને લાગે ટ્રેકિંગની તો મજા સાચે આપડે બધાએ લેવી જોઈએ પણ થોડું છે ને ધ્યાન પણ રાખવું ો જો એટલે કે તમે જોશો ને તો પહાડ ના નીચે કોઈનો પગ ફસલી ગયો છે કે એવું કઈ ચર્ચાઓ ઘણી ન્યૂઝમાં આવતી હોય છે કે ફોટા પાડવા ગયા છે ને પડી ગયા કોઈ કે કઈ થઈ ગયું અપઘાત મોટો થઈ ગયો છે તો એ વસ્તુ ન આપણે બધા ધ્યાન રાખવો જોઈએ કે આપણે જો ને કે ફોટા પાડવા પાછળ નહીિ જવાનું થોડું ધ્યાન રાખીને અ કરવાનું ચાલવાનું આપણે કેવું છે કે આપણું જીવન છે તો આપણી સૃષ્ટિ છે જગ છે આપણે તો એ છે કે તો ટ્રેકિંગ કરો મને તો લાગે પણ થોડું ધ્યાન રાખીને મને તો બહુ ડર લાગે આ બધી વસ્તુ તોથી ને એટલે હું બહુ વધારે કહેવાય ને કે જે અઘરી ટ્રેકિંગ હોયને એમાં તો નથી જ જતી હું અને આસપાસ નાના જ જગ્યા હોય ને ત્યાં જ જઉં છું હું તો એ તમે કોઈ એવી ટ્રેકિંગ કરી છે કે કોઈ વાત
અ નહી તમારી વાત ખરેખર બહુ સાચી અને કેહેવાય ને કે એમ વિચારવા જેવી છે ગંભીર છે કેમ કે ઘણીક વાર એવું થાય છે આજે અ ઘણા લોકો જયારે પણ આપણે જોયું ને એક આપણને એમ દેખાય કે લીલાજમ પહાડો છે, ધોધ એટલે વાદળો, ઘુમ્મસ અને વરસાદ તો આ બધું જોઈને દરેકનું મન કેહવાયને કુદરત કુદરતના તરફ દોડી જાય છે. અને સ્વાભાવિક પણ છે કે પ્રકૃતિનું આ સૌંદર્ય ખરેખર અદ્ભુત છે. પણ ખરે પ્રશ્ન એ પણ મને ઘણીક વાર ઉપજે છે મનમાં કે આપણે માત્ર પ્રકૃતિને જોવા જઈએ છીએ કે તેને માત્ર ફોટામાં કેદ કરવા? અને અ આપણે ઘણીક વાર એવું સાંભળીએ છીએ કે દર વર્ષે સમાચારમાં આવે છે. કોઈ સેલ્ફી લેતા અકસ્માત ભોગ બણ્યો એટલે કોઈ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો, કોઈ રસ્તો ભૂલી ગયો. એટલે પ્રશ્ન એ નથી કે ટ્રેકિંગ મતલબ કરવું જોઈએ કે નહીં મને એવું લાગે છે કે ટ્રેક કિંગ આપણે જો વધારે જવાબદારી સાથે કરીએ ને તો ખરેખર આનંદ આપણો એમ બમણો થઈ જાય છે. આજે ઘણા લોકો ટ્રેકિંગનો આનંદ માણવા જાય છે પરંતુ ઘણીવાર ઝરૂરી કેહવાય સાવચેત તી ભુડી જાય છે અને વરસાદમાં રસ્તા પણ ઘણા લપસણા હોય છે. એટલે નદીઓ અને ઝરના અચાનક ઉપર તુફાન આવી જાય છે. એટલે એવી ઘણીક સંભાવનાઓ બને છે અને પહાડોમાં હવામાન પણવારમાં બદલાઈ શકે છે એટલે અત્યારે તો આપણને એવું લાગે છે કે આ પહાડમાં પવન હતો જ નહીં પણ જો આપણે થોડીકવાર પછી જોઈએ તો ત્યાં આટલો જોર થી પવન વહેતો હોય છે ખરેખર આપણેે ઉડી જઈએ. તો કેહવાય ને કે પ્રકૃતિ કોઈ એડવેન્ચર પાર્ક નથી. એટલે પ્રકૃતિના પોતાના ઘણા નિયમો છે જો આપણે તેનું સન્માન કરીએ તો અદ્ભુત અ આપણને પ્રકૃતિ અનુભવ આપે છે ખરેખર આપે છે. ઘણીકવાર એવું કહેવાય ને કે પોતા પોતાની જાતે એક્સપિરિયન્સ પણ કર્યો છે. પણ હા આપણેે જવાબદારી રાખવી બહુ વધારે ઝરૂરી છે અને કેહવાય ને કે અ નઈ તો પછી ક્યારે પ્રકૃતિ આપણને આટલો કઠોર પાઠ શીખવશે કે આપણે બીજું ક બીજું ક્યાંય જઈ પણ ના શકીએ. એટલે ટી અ ટ્રેકિંગ માત્ર એવું નથી કે આપણે શિખર સુધી પહોંચવું છે. અ મને એવું લાગે છે કે ટ્રેકિંગ આપણને શીખવાડે છે કે આપણે ધીરજ રાખવો જોઈએ આપણે દરેક પગલું સમજીને ભરવું જોઈએ. ટીમ સાથે કેવાયને કે ચાલવું જોઈએ અને પ્રકૃતિને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ. મેં ઘણીકવાર જોયું છે લોકો અ ટ્રેકિંગ માટે જાય છે પણ ત્યાં જ જે ચોકલેટ્સના રે રેપર્સ હોય છે. કે પછી પ્લાસ્ટિકના જે અ કહેવાય ને કે થેળીઓ હોય છે એ બધું એમનું એમ જ ત્યાં અ નાખી દેય છે પછી આપણે કેહવાય ને કે આપણે પ્રકૃતિને જોહારવા જઈએ છીએ, નિહાળવા જાઈએ છીએ કે એને અમ કેવાય ને કે મુશ્કેલમાં પાડવા જઈએ છીએ. એટલે ઘણીકવાર જયારે લોકો એવું આવી બધી હરકતો કરે છે મને ખરેખર મારી મનમાં બહુ એમ અફસોસ થાય છે કે આવું ન કરાય અને ઘણીકવાર આપણે જોઈએ છી કે મોટા-મોટા જ્યાં જેમ પહાડો છે ત્યાં જઈને પણ લોકો પ્લાસ્ટિક અ વધારે માત્રામાં ઉપયોગ કરે છે ને પછી બધું પ્રકૃતિને કુદરાતને કુદરતને નુકસાન પહોંચાડે છે તો એ બધી વસ્તુઓ ખાસ આપણે નોંધમાં લેવી જોઈએ. અને એ ચોમાસામાં મને એવું લાગે છે કે ટ્રેકિંગ પર જવું વધારે સારું એક્સ પીરિન્સ આપે છે આપણને અ પ્રકૃ તીના ખોડામાં જયારે આપણે રમીએ, ત્યાં બેસીએ તો ખરેખર આપણે જે જીવનનો તણાવ છે એ આપણો કેવાય ને કે એમ વધ એટલે એ જે તણાવ હોય છે એ જતો રહે છે. તો મને એવું લાગે છે, કે પ્રકૃતિને પ્રેમ કરવાનો પ્રકૃતિનો આદર કરવાનું, પ્રકૃતિનો સમ્માન કરવાનું, પન ક્યારેય પણ તેનો દૂર ઉ પયોગ નહી કરવાનો એટલે અ ટ્રેકિંગ પર જાઓ અ પન હા જવાબદારી સાથે જાઓ જો તમે ટીમમાં જાઓ છો તો પન તમે જવાબદાર છો અને જો તમે એકલા પણ જાઓ છો તો પણ તમે સમજ જવાબદાર છો જ એટલે જવાબદારી સાથે જો તમે સફરમાં રહીશો ને તો એ તમારો સફર વધારે રોમાંચ અને કહેવાય ને કે અર્થમાં અર્થમાં સફલ બનશે નહી તો પછી જો તમે ખોટી એમ કેહેવાય ને કે બેફિકર થઈને તમે ક્યાંયક પણ ભાગી રહ્યા છો અને અ ન કરે નારાયન ક્યારે તમારો પગ લપસી જાય તો ખરેખર આપડા લેવા કે દેવા પડી જાય તો એવી ઘણી ઘટનાઓ બણે છે, આપણે સાંભળીએે છીએ એટલે એ બધી ઘટનાઓ માત્ર ને મા ત્ર સાંભળવા એ સાંભળવા સુધી જ નથી આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી પન છે. તો પ્રકૃતિનો મિલાપ કરવો બહુ વધારે ઉત્કૃષ્ટ ભાવ છે, ઉત્કૃષ્ટ અ સાધના આપણે એમ કહી શકાય પન સાથે સાથે આપણે જવાબદારી પૂર્વક ત્યાં જવું અને જવાબદારી રાખવી અને પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વિવા વિના જ પ્રકૃતિના ખોળે રમવું ખરેખર એ પણ બહુ જ વધારે મહત્વપૂર્ણ છે.
તમે એકદમ સાચી વાત કીધી કે જવાબદારી લઈને જાઓ એ જ આપણા મા તે સારું રહે છે. અને સાચે મતલબ અ પ્રકૃતિ આપણને એટલું સુંદર કેહેવાય ને કે દૃશ્ય આપ્યું છે, જોવા મા તે અને અનુભવ કરવા માટે તો સાચે બધાને ટ્રેકિંગ ઉપર જાવું જ જોઈએ એટલે જો તમારા સાથે વાત કરીને મને મારા ટ્રેકિંગના દિવસો યાદ આવી ગયા તો ચોક્કસ આપણે વરી પાછા મળશું અને આ વિષય ઉપર હજી હ ફરી પાછી આપણે એક વાર ચર્ચા કરશું. તો ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો અને આવજો
હા ખરેખર મને પન બહુ જ મજા આયવી કેવાય ને કે અ આપણે અ એટલે વરસાદની જયારે વાતો આવે ત્યારે ખરેખર મારું મન તો કુદરતમાં જ રમે છે. અને આજે તમને તમાર જોડે વાતો કરીને પ્રકૃતિના વિષયમાં સમજીને જાણીને ને પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વી વિના પન આપણે એને સાથે કેવી રીતે ભેટો કરી શકીએ એ વિષય પર ચર્ચા મને બહુ જ વધારે અ જાણવાને મળ્યું સમજવાને મળ્યું એટલે ખરેખર અ આવા બધા જયારે વિષયો આવે છે, ત્યારે ખ આપણને એમ લાગે છે, કે આપણે વાતો કરીએ અને સમજીએ વિચારોને તો બસ આપણે ફરીથી મળીએ એક નવા ટોપિક સાથે એક નવી વિચારધારા સા થે તયાં સુધી તમે પણ તમારું ધ્યાન રાખો તમારો ખુબ ખુબ આભાર
આવજો